હ હા આવે છે તો આજે આપડે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થવો જોઈએ કે નહી એના વિશે વાત કરીએ બરોબર.
હો ગ ગયા એના વિશે. કરી મારા ખ્યાલતી પ્લાસ્ટિકનો ઉપયોગ. આ રોજના જોઈ જેથી કરીન પર્યાવરણને આપણે થોડું ઓછું નુકસાન થાય.
હા એ વાત તમારી બરોબર કે તમે કીધું કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો ના જોઈએ અને પાછું પ્લાસ્ટિક એવું પણ આવે છે જેનાથી ને એ પ્લાસ્ટિક જમીન કે અન્ય કોઈ રીતે કહવાતું નથી અને એવું નેવું પડી રહે છે બરોબર નાશ થતો નથી. એટલો ઉપયોગ ના કરવો જોઈએ પરંતુ આજના જમાનામાં તો પ્લાસ્ટિક નો ઉપયોગ કરે. વગર ચાલે એમ જ નથી ને.
ના અત્યારે ચાલે એવું ન કારણકે. કોઈ પણ આપણે વસ્તુ ખરીદીએ કે કોઈ પણ. આહીની પ્સ્ટિકની કોથળી હોય કે બોટલ હોય. બધીજ વસ્તુ પ્લાસ્ટિકની જ બનેલી હોય છે અને બધી જ. ખાવાની વસ્તુ પ્લાસ્ટિકમાં જ આવે છે. એટલે પ્લાસ્ટિક નો ઉપયોગ. ડારેક ઉદ્યોગોમાંથી જ અંત હશે ને તોજ આપણે ભાવિશ્યમાં. સારું એવું થશે મતલબ.
હા તો પણ એના માટે જ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે એના. બદલામાં કોઈ એવી વસ્તુ હોવી જોઈએ જેમાં આવી રીતે એ વસ્તુ. મતલબ કે પર્યાવરણને નુકસાન ના કરતી એવી વસ્તુ આપડે શોધવી પડશે પેલા તો. કારણ કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક નો ઉપયોગ તો બંધ થવો શક્ય જ નથી ને.
ના એ થઈ ગયું છે, કારણ કે પ્લાસ્ટિકની જગ્યાએ અમુક અમુક વસ્તુ. આગળની આવતી હોય છે. કે એ જલ્દી નાશ પણ પામી જાય છે. અને સરળતાથી વસ્તુ પણ એનામાં આવી જાય છે, કારણકે પ્લાસ્ટિક દ. શું છે ને કે જમીન ની અંદર વર્ષોથી પડી રે‌ ને. તો પણ એને કં થતું નથી, પ્લાસ્ટિક તો આપણા માટે બહુ ખરાબ જ છે..
હા એ વાત તો તમારી સાચી, પરંતુ. મેં સાંભળ્યું છે ત્યાં સુધી પ્લાસ્ટિક નો રીસાયકલ ઉપયોગ મતલબ રિયુઝ પણ કર. કરી શકાય છે તો એના વિશે તમારું શું કેવું છે.
હા એ તો કરી જ શકાય, એવી કેટલું ફેક્ટર્યું છે કે એની અંદર. આપણેે. આપણે સાંભળી જ હશે ને કોઇ પણ પ્લાસ્ટિકની વસ્તુ ભંગારમાં આપી દઈએ છે. તો ભંગાર વાળા શું કરે છે કે એ બધું જઈને. ફેક્ટરીમાં આપે, ફેક્ટરીમાં બધી પ્લાસ્ટિક વસ્તુ ઓગાડવામાં આવે. અને ફરીથી પ્લાસ્ટિક ને ફરીથી. બીજી કોઈ તે ઉપયોગ લેવામાં આવતું હોય છે.
હા એ છે ને પ્લાસ્ટિકને ઓગાડીને ફરીથી બીજા કોઈ ઉપયોગ માટે. લેવામાં આવી રીતે પ્લાસ્ટિક નો કાંક કેટલી વાર ઉપયોગ થઈ શકે મેં ક સાંભળ્યું છે મ. ખબર છે ત્યાં સુધી. આવું ચાલતું જ રહે છે એમાં પ્લાસ્ટિકમાં તો કોઈ વાંધો આવતો જ નથી, જેટલી વાર ઉપયોગમાં. કરવો એટલી વાર એને રિસાયકલ કરી શકાય છે એવું હોય છે.
હા એવું કરી શકાય છે.
કે પછી કાગળ ની જેમ હોય છે.
એમની મ પ્લાસ્ટિકની આપડે પ્લાસ્ટિકની જ-જ-જગ્યાએ જ આપણે જો કાપડની થેલી હોય, એમ કોઈ પણ કાપડની વસ્તુ એક તેલની કોક ડબ્બા હોય કે ભઈ કાગળની કોઈ પણ થેલી હોય કે કાચ હોય કે ભઈ આપડે એવી વસ્તુનો ઉપયોગ કરીએ તો શું કેવું છે તમારું?
હા, એ વાત બરોબર તમારે કાચની વસ્તુ, પરંતુ હવે જો પ્લાસ્ટિકનું હવે તમે જો કે આપડે બજારમાં ગયા છીએ. બરોબર, અને પાણી પીવું છે તો હવે એ પાણીની બોટલ પ્લાસ્ટિકની હશે તો એને બનાવાનો ખર્ચ મોઘો નઈ હો પરંતુ હવે એ બોટલ કાંચની હોય કે એવી રીતે બીજું કોઈ તો બોટલ શક્ય જ નથી. કાંચ જ આવી શકે યુઝમાં લેવો હોય તો, અને સ્ટીલ આવી શકે તો પછી એ મોંઘું પડી જાય ને ખૂબ એતો એમ વાત છે.
હા, એ તો વાત સાચી જ છેને. પણ એમાં હેને એવું તો થઈ શકે ને આપડે આપડા પર્યાવરણ વિશે વિચારવું જોઈએ ને, એ પ્લાસ્ટિકનો જો અતિ મંદી બુકિંગ લેવામાં આવે એક જ વખત કે હવે પ્લાસ્ટિકનું એક પણ વસ્તુ મળશે જ નઈ. તો એનામાં આપડું તો આપડા માટે જ છેને. એવું તો નથી કે એને પાછું એનાથી મારે મરણને પણ એન ઓછું નુકસાન થવાનું ને.
હા. એ વાત તમારી સાચી, પર્યાવરણને નુકસાન ઓછું થવાનું. પરંતુ કેટલીક જરૂરી વસ્તુ છે જે પ્લાસ્ટિક વગર શક્ય જ નથી, તો પછી એમાં તો ઉપયો કરવો જ પડશે. પરંતુ જો હવે તમને ખબર જ હશે કે આપડે ખબર છે તમને પેલી પોલથીનની થેલીઓ આવે છે બ્લેક કલરની?
એ જ ને.
તો એઓ જે આવે છે એ બધી કંપનીઓ જે બનાવે છે એવી થેલીઓ તો એના ઉપર પ્રતિબંધ મૂકી દે ને તો એક સમય ચાલે. એની જગ્યાએ લોકો કાપડ કાપડ ની કે કાગળની થેલી વાપરવા ન ચાલુ કરે. નહીતર જો આવી રીતે પાણીની બોટ ટલ ને એ બધું તો પ્લાસ્ટિકમાં જ આવવાનું છેન. કારણ કે એનો તો કોઈ ઉ બીજો ઉપ મતલબ તો બીજો કોઈ ઉપાય જ નથી કે બીજા કોઈમાં વસ્તુમાં આપે આપણને એવી રીતે.
હન, એવી રીતે ઉપયોગ નથી. પણ એના મા છળ બધું કારણો હોય છે કે અત્યારે પાણીની બોટલોની બધું હોય તો કોઈ પણ પાણી ન બોટલનો અત્યાર શું કરતા હોય લોકો કે ફેંકી દેતા હોય છે. જ્યા તો પાણીન બોટલો એ કે એવું કાક કરવું જ જોઈએ કે જેથી કરીને ઈ બોટલો કેમ રસ્તા ઉપર ના ફેકેે. અને બોટલો મતલબ કોઈ પણ ખોખું હોય કે કચરા પેટી હોય એનામાં જ ફેકે.
આવી બધી જો સફ સુવિધાઓ આપવામાં આવે ને તો પ્લાસ્ટિક અને જમીનની અંદર ના જાય. જેથી કરીને આ બધા વૃક્ષોને મળ્યા હોય. અને એમાં બઉ વધારે અસર કરતી હોય છે. એમ કેવું છે મારું.
હા, તમારે એ વાત તો સાચી કીધી કે પ્લાસ્ટિક જમીનની અંદર ના જાયને પરંતુ મેં આજ ના જમાનામાં એવું પણ વચ્ચે ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હતું કે એમાં એવું હતું કે, આ જે હવે બિલ્ડરોની બધા જે મકાન સોસાયટીઓ બનાવ તો હોય છે ને બરોબર. તો એને પુરાણ કરવા માટે માટી જોઈએ બરોબર, તો એ માટી લાવે તો એમને ખબ ખુબ જ મોંઘી પડી જશે તો એમ કેય કે આવી રીતે પ્લાસ્ટિક કે અન્ય જે કચરો હોય ને ઈરો પુરાણ માટે ઉપયોગમાં લઇ લે છે તો હવે એનાથી જમીનને કેટલુ બધું નુકસાન થાય.
અ ઈ તો થઇ જાય ને. હમમ થઈ જાય ને હવે એનાથી શું થાય કે આપ ફેક્ટરી હોય ફેક્ટરી વા એને થય કે જગ્યાઓ બવ મોટી મોટી તો એનામાં એક પણ ઝાડ ઊગી નથી શકતું. તો એટલું મિસ્તા ઝાડ મગન નો જ હોય ને. અને કે એને અંદર પ્લાસ્ટિક ને બધું જ નાખેલું હોય તો એ આપડે પરિવારને કેટલું બધું અસર કરે. કરતું હોય છે તો એ બધું વિચારવાની જરૂર જ છે.
હા અને મેં એવું પણ સાંભળ્યું સાંભળ્યું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક તો એ શું? છે.
એવું મે સાંભળ્યું તો જ છે કે એનામાં એવું હશે કે કરું વસ્તું હવે ધારો કે ઈ આપડે એક જ વખત વાપરીએ મશીનમાં વાપરી એવું હતા હોય છે પ્લાસ્ટ મળવા ની એવા આવી ગયા છે કયા જે બધા ખાતા ને તમાકુ ને એ બધું ખાતા એનામાંને એવું આવે છે કે કાગળને પ્લાસ્ટિકને ભેગું કરીને બનાવવામાં આવતું હોય છે. તેની કાગળ પ્રમાણ મા વધારે હોય. બાર નું હોય ને બધું કાગળ નું બનાયેલું હોય અને અંદર થોડું થોડું પ્લાસ્ટિક નું પડ હોય. એટલે એવું પણ મેં સાંભળ્યું છે પણ મને બઉ આઈડિયા તો નથી એના વિશે
હા. તો અને પાછું મેં એવું પણ સાંભળ્યું છે કે આ જે સરકારને કારણ આ બધા દેશો હવે તો કચરાનો નિકાલ કરવા માટે હે ને કચરો સમુદ્રમાં ભેળવવાનું કરે છે તો એના વિશે તમારો શું કે સમુદ્રી જીવને ની બધાને કેટલું બધું નુકસાન થાય.
હા એટલે બધું થઇ જાય ને કે અંદર એમાં એક એવું હોય છે માછલીઓને બધું અંદર અને એમને પેટની અંદર જાય તો એ બધાને તકલીફ જ થવાની. પ્લાસ્ટિક એટલું બધું ખરાબ છેને હવે આપણેે એ બધુ પ્લાસ્ટિક નાખીએે છે તો ખાવાનું બધું અને આપડે માસુઓ છે બધા ગાય ભેંસ અને એની પેટની અંદર જાય છે એમને એટલી બધી તકલીફ થતી હોય છે. એમનું શરીર પણ બગડે છે. એવું મેં સાંભળ્યું તું કે અ સમાચારમાં આયુતું કે ગાયની અંદર મતલબ ગાયના પેટમાં કે છ થી સાત કોથળીઓ પ્લાસ્ટિકની નીકળી. એટલે આવું પણ થતું હોય એ બધુ કરવું ના જોઈએ મારા ખ્યાલથી તો એ સમુદ્ર ની અંદર જાય તો એ સમુદ્રનું પાણી પણ બગડવાનું જ છે ને ભવિષ્યમાં
એ જ ને સમુદ્ર નું પાણી પણ બગડવાનું છે અને કચરો ઉપરથી વધારે ફેલાવાનો છે. અને વચ્ચે મેં તો એવું પણ સાંભળ્યું હતું કે જે હવે આપડે ખબર છે પડીકા ને એ બધું ખાઈએ છીએ તો એમાં જે પ્લાસ્ટિક આવે છે ને તો એમાં આપણેે પેલો ભાગ સાઈડમાં કટકો કરીને તોડી દઈએે ને તો હીરો નકામો થઈ જાય અને પછી કોઈ ઉપયોગમાં ના લઈ શકે. તો એના માટે પછી મ મને એવું બધું ઘણા બધા લોકોએ મતલબ નવી નવી ટેકનિક ટેકનીકો થી આપડે ખોલતા હોય કે વચ્ચેથી પકડીને ખોલીએ તો આપડે હું અ. કારણ કે એ કાપી દઈએ ને થઈ જાય છે ને પેકેજ થી. કોઈ કય કામમાં આવતું નથી આખું કામ.
એમ વાત તમારી સાચી એવું પણ હોય જ છે. પણ અત્યારે એ બધું સુું તમે કીધું ને એ બધ મળી ગયા ત્યારે શું કરજે. ગટર ની અંદર એ બધા નાખી દે છે જેથી કરીને આપણેે. પ્લાસ્ટિક નો બધું કચરો. ગટર ની અંદર જાય ને તો પાણી નો કોઈ નિકાલ થતો નથી એ. ખાસ કરીને ચોમાસા ની અંદર. રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. પાણી એટલું બધુ ભરાતું હોય. પ્લાસ્ટિકબધું ગટર ની જતું રેય એટલે કશું જાય ને એ બધું ધામ થઈ જાય. છે એના કારણે.
હા એ વાત તો તમારે સો ટકા સાચી. તો તમારા મુજબ પ્લાસ્ટિક નો ઉપયોગ આપણેે બંધ કરી દેવો જોઈએ કે પછી. ઓછો કરી દેવો જોઈએ.
મારે ખ્યાલે પ્લાસ્ટિકની જગ્યા એ તો. બીજું કોઈ ઉપયોગ કરતો હોય તો એ વધારે સારું કહેવાય. પ્લાસ્ટિકનું તો એકદમ ઓછું જ કર દઈએ અને એમાં જે પ્લાસ્ટિકની કોથળીઓ છે. ઈ તો ખાસ કરીને બંધ જ કર દેવી જોઈએ જેથી કરીને. આજે બધા કોથળીઓ એમને એમ ફેંકી દે ને એક જ વખત વાપરે ને પછી ફેંકી દેતા હોય છે લોકો. તો. એની જે કાપડની ને એવી બધી થેલીઓ વાપરે તો વધારે સારું.
હા તો સારું તમાર જોડે વાત કરીને મજા આવી. તો આપડે પછી વાત કરીશું.
ઓકે ચલો બાય.
ચલો બાય.